નમસ્કાર મિત્ર.
હા નમસ્કાર શું કેવો કેવ ચાલે મિત્ર.
મિત્ર સારું ચાલુ રહ્યું છે તમારું કેવું છે મિત્રો વેકેશન પૂરું ને હવે?
હા અમના તો વેકેશન પૂરુંમમ તો. હોસ્ટેલ પર છું તમારું.
હા મિત્રો અમારું પણ હવે. વેકેશન પૂરું થઈ ગયું અને હવે કોલેજ ચાલુ થઈ ગઈ છે તો મિત્રો. રિઝલ્ટ પણ આવ્યું એટલે મિત્ર હવે થોડું. થોડું કોલેજમાં અને હોસ્ટેલમાં જોવું જ પડશે કારણ કે સિલેબસ ચાલું પણ. થઈ ગયું છે અને ઘરેથી મિત્ર એવું છે કે અમાર ઘર જે અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં હોવાથી મિત્ર. અને ચોમાસાની ઋતુ છે એટલે મિત્રો થોડ ખુબ જ તકલીફ પડી કારણ કે. મિત્રો અમારા ગામડા સુધી તો બસ આવતી જ ન હતી. તો મિત્ર હું અપડાઉન પણ ન કરી શક્યો કારણ કે. પૈસાની પણ થોડી મિત્ર થોડી પરિસ્થિતિ હતી કારણ કે ચોમાસામાં.
હમ. હા બોલો ને શું ક.
હા મિત્ર અ ચોમાસામાં પણ થોડીક તકલીક થઈ હતી તો મિત્ર. આપણે મિત્રો આજે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો ટોપિક ન નામ છે. આરોગ્ય અને સ્વસ્્થતા.
હા હમ હમ બરોબર. તમે જે આ મિત્રો ટોપિક પસંદ કર્યો એના વિશે આપે ચર્ચા કરવા જોઈએ તો. તમને ખબર જ છે આરોગ્ય અને સ્વચ્છતા. એ આપણા અ આપણા સાથે જ જોડાયેલી છે કારણ કે. છોચતા તમે એમ જો જોતા હો તમે. હમણાં ઘરથી એક બે દિવસ એમ તો ગેલા જ હશેો. તો એ સમય દરમિયાન તમને અમુક જગ્યાએ એવી કેટલો બધો. વિચરો જોવા મળેલો હ કે. અમુક એવી જગ્યાઓ જોઈ લે કે ત્યાં લોકો અમુક એવા હોય કે. એ લોકો પોતે જાણતા હોય સતત આ કચરા કરતા હોય. તો એનાથી આપણેે શું કેહેવાય કે આપણે સ્વચ્છતા પર. એ લોકો જાળવતા નથી એમ પોતાની કે પોતાના. શરીરની હો અમુક લોકો તો એવા છે કે જે પોતાના. અ સ્વચ્ સ્વચ્છ નથી રાખતા જેમ કે કપડા બરાબર નથી પહેરતા. યોગ્ય સમયે વાળ નથી ઉડતા કે પછી નખ લાંબા રાખવા. ને ટાઈમ સર ઉઠવું નહીિ ગમે ત્યારે ખોરાક લઈ લેવો. ની જે અપહોચે એવો ખોરાક અમુક વાર લઈ પડે. પછી જયારે કઈ પણ તકલીફ થાય કઈ પેટમાં દુખે. કે એનાથી થોડા માંદા પડાય તો પછી એ લોકો ડોક્ટર પાસે જાય. પછી ડોક્ટર એવું એજ કે કે. તમા તમે જે કહી રહ્યું એનાથી જ તમે બીમાર થયા છો. કારણ કે તમને ખબર જ છે મિત્ર કે અમુક એવા લોકો. હોય કે જે લોકો એજોમેન્ટ. કરવા આવે જયારે અમના તો તો ખબર જ છે કે ચોમાસું ચાલુ રહ્યું છે તો. એ લોકો પાણીમાં ભીંજાયા કરે. તો એનાથી શરદી થઈ જાય. તો આપણને ખબર હોવા છતાં આપડણે જો ભીંજાયા કરીએ તો કેવું જેવું. તો એનું આપડે જ ધ્યાન રાખવું જોઈએ મિત્ર. ને તમને ખબર જ છે કે અમુક આ લોકો હોય તે ખુબ જ આસું હોય. કે જે યોગ્ય સમયે ઉઠતા નથી.
પાાર તો માવાન.
તો એમ તો જોયેલા જ હશે મિત્ર. તમે તો એમ તો ઉઠી જતા હશો ને સવારના.
મિત્ર એમ આપડે એમ જોવા જઈએ તો જે અમુક એવા લોકો હોય કે જે આખું એ લોકો ન ફિક્સ ટાઈમ ટેબલ ના હોય મિત્ર જેમાં ઉઠવાનું ખાવાનું ઊઘવાનું કે પછી કઈ પ્રવૃતિ કરવાનું એ લોકો ને કઈ પડેલી જ નથી હોતી પોતાના શરીર ની તો જેથી કરીને પાછળથી પછી એ લોકોને જ પ્રોબ્લેમ પડસે છે કારણ કે તમને ખબર જ છે. કે આપડે જે શરીર છે એ ફીટ ને ફાઈન નહી રશે તો પછી એ પછી પાછળથી જતા આપણે તકલીફ એનાથી ભોગવવી પડશે ને એનાથી પછી જે કઈ પણ ઈફેક્ટ થાય તે પછી આપણને પાછળથી એ એમાં આપણા શરીરમાં સમાંયેલી જ રહે છે. તો એવું ના કરવું જોઈએ તમને મિત્ર ખબર જ છે કે હાલના સમયમાં જી સ્વચ્છ સ્વચ્છ અ અમુક એવી જગ્યા હોય જે સરકારી જગ્યા હોય તો ત્યાં અમુક તો એવા માણસ મૂકેલા જ હોય જેથી કરીને ત્યાથી પછી અ થોડો ઘનો જે કચરો થતો હોય કે જે સ્વચ્છ રહે તા જેમ કે તમે જોઈતો હોય કે જે શ્રીમદ રાજચદ્રમ અમુક સરકારી હોસ્પિટલ તો ત્યાં એમ જોવા જઈએ તો હ એના હારુ સ્પેશ્યલ કર્મચારી મૂકેલા જ હોય પેલા અ ત સફ સાફ સફાઈ રાખવા જેથી કરીને એનાથી કોઈને ઇન્ફેક્શન ના થાય તો એ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર તો આ વાતને આગળ લઈ જે તો તમે શું કેવા માંગો મિત્ર?
હા મિત્ર તમારી વાત ખુબ જ ખૂબ જ મને યોગ્ય લાગે કારણ કે મિત્રો આપણે જોવા જઈએ તો તમે આરો ગ્ય અને સ્વચ્છતા વિશે ખૂબ જ યોગ્ય રીતે માહિતી આપી અને મિત્ર આપણે એ આપણે આગળ કઈ રીતે સ્વચ્છતાને યોગ્ય યોગ્ય રીતે આપણું શરીર ધ્યાન રાખવું અને કઈ રીતે સ્વસ્થતા રાખવી એ આપણે ખૂબ જ ધ્યાન રાખવી જોઈએ કારણ કે મિત્રો જો આપણે સ્વચસ્છતા આપણા શરીરને ન રાખીએ તો મિત્રો એ યોગ્ય યોગ્ય બાબત ના કહેવાય કારણ કે પેલા તો મિત્રો આપણે જાતે જ સ્વસ્થ રહીએ આપણે જાતે આપણે શરીરને સ્વસ્થ બનાવીએ ત્યારબાદ આપણે મિત્ર આપણા પરિવાર એટલે આપણી ફેમિલીમાં બધાને સ્વસ્છ રાખીએ ત્યારબદ આપણો જે ફળીયુ હોય ફળ્યું પછી ગામ આવે ગામ પછી તાલુકો જિલ્લો એમ આપણે ધીમે ધીમે કરતા મિત્રો આપડે આખો ભારત દેશને મિત્રો સ્વચ્છ બનાવો છે તો મિત્ર
આગળ હા મિત્ર તો આપનું જે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સપના એટલે કે એ જે મહાત્મા ગાંધી ના સપના હતા
હા હા તમને ખબર જ છે કે આ મને ખબર જ છે એમ તો કે જે આપડા વડાપ્રધાન ના અમુક સપના છે કે મારે ભારત દેશને આવો બનાવાનો છે કે કેટલી સ્વચ્છતા રહેવું જોઈએ તો મિત્ર એમ આપડે જોવા જઈએ તો જે પ્રધાનમંત્રી છે તે એના હારું કેટલી બધી યોજનાઓ પણ બનાવે છે કેટલું બધું એના માટે પૈસા ખર્ચ કરતા હોય છે પણ અમુક એ વ્યક્તિ હોય કે તે સમય સમજવા માંગતા નથી તમને ખબર જ છે કે અમુક જગ્યા પર એમ બોર્ડ લગાવેલા હો કે આટલે ધૂમ્રપન નથી કરવું આટલે પાર્કિંગ નહી કરવી આટલે કચરો નહી ફેકવો તો તે લોકો અમુક એવા જાણતા હોવા છતાં તા આવું કાર્ય જે નહી કરવાનું હોય તે કરી જતા હોય તો પછી કેવું જેવું એમાં આપડે ભૂલ જોવા જઈએ તો એ માણસ ની જ છે પછી એ લોકો કેય કે આપડે જે ભારત દેશ છે તે આગળ નથી વધતો તો એનું મે એજ છે કે આપડે એ સમજવું જોઈએ મિત્ર હ કારણ કે જે તમને ખબર જ છે આપણને કોઈ કઈ આ લક્ષ્ય પર જવાનું હોય તો કોઈ કહી દેશે કે તમારે આવું આવું કરવું પડશે કે આના પછી તમે આ કરશો પછી આ કરશો તો પછી તમારો જે ધારેલું લક્ષ્ય રેય તો એ તમને મળી જશે પણ એ લોકો તો ખાલી કહી દે પણ જે કરવાનું હોય તે આપડે કરવું પડે એટલે એ બાબતે આપડે થોડું સમજવું જોઈએ જેમ કે આપડે વડાપ્રધાન આપણને કેય દેય કે તમારે બધા નાગરિકો એ આવું કરવાનું જ છે પણ તેનો પછી આપડે અમલ થવો જોઈએ મિત્ર
ને તમને ખબર જ છે કે જે અમુક એવા સારા ફિટનેસ લોકો હોય કે જે અમુક પ્લેયર હોય તો એમની તમે ત્ર બોડી જો જો જે થીક્નેસ હોય તે જોજો એ લોકો કેટલા ફિટ હોય એકદમ યોગ્ય એ લોકોનું દરરોજ નો સમય હોય કે આટલા સમયે મારે કસરત કરવાના વ્યાયામ કરવું છે તો એ લોકો જે છે તે સમયસરતા એ લોકો એ અ ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે એ લોકો કાર્ય કરતા હોય નહી એ લોકો સારું ભોજન લેતા હોય યોગ શુદ્ધ પાણી એમ પીતા હોય તો પછી એ લોકોને આ માનસિક સ્નેહ આખી આરોગ્ય છે એ લોકોનું ખુબ જ સારું રહે ને આરોગ્ય જો સારું રહે તો પછી આપડે કઈ પણ પ્રવૃતિ કરીએ તો એ પછી સારી રીતે આપડે કરી શકતા હોય તો તમારે શું કેહવું મિત્ર આના વિશે
હા મિત્ર તમારી વાત ખુબજ સાચી છે. તમે મિત્રો આટલું ડિટેલમાં માહિતી આપી મને ખુબજ ગમી અને મિત્રો આપણે જે પણ વ્યક્તિઓ પો જાતે પોતાની રીતે પોતાની જાતને સમજીને જે પણ જગ્યાએ કચરો હોય તો એ યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ જેથી કરીને. ત્યાં ગંદકી ના હોય અને મિત્ર કેવાયું છે, કે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ કહેવત ખુબ જ હવે પ્રચલિત છે કારણ કે કે મિત્રો જ્યાં સસ્તા હોય ત્યાં પ્રભુ નો વાસ હોય એટલે કે આપણે આપડે બ આપડે પણ સ્વચ્છ રહીએ અને આપણા પરિવાર અને આપણો જે પણ ગામું ગામડું ગામડું ફળ ફળિયું કે બધાને જ આપણે સોચ રાખવી જોઈએ. અને જે આરોગ્ય બાબતો એના વિશે પણ આપણે. એ લોકોને માહિતી આપવી જોઈએ યોગ્ય રીતે કઈ રીતે રહેવું અને કઈ રીતે સામનો કરવો. એ આપણે મિત્રો બધીજ માહિતી આપણે આપણા પરિવારથી માં આપણે. આપણા જે પણ ગામડા લોકો છે, એ લોકો સાથે શેર કરવું જોઈએ જેથી કરીને એ લોકો. પણ સ્વચ્છ રહી અને ગામડા ને પણ સ્વચ્છ બનાવી શકીએ. અને મિત્ર આપણે આગળ. વાત કરીએ તો મિત્ર આપણે સ્વચ્છતા વિશે ઘણું બધું. આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે મિત્રો જ્યાં આપણે સ્વચસ્છતા રાખીએ મિત્રો ત્યાં. ત્યાં જે માખીઓ અથવા જે કીટાણુ મચ્છરો એનો. એ ઓછા જોવા મળે છે, પરંતુ મિત્ર હજુ પણ એવી એવી જગ્યાઓ છે, મિત્ર જ્યાં. એ કેટલી બધી ગંદકીઓ થતી હોય છે, અને ત્યાં જે સરકાર. એટલું બધું ધ્યાન પણ ના આપે કારણ કે. કારણ કે એ એવી જગ્યા હોય છે, જ્યાં સરકાર. એ ઈચ્છ ના હોય શકે આ સાફ કરીએ પરંતુ મિત્ર. સરકારો આપણે એ એટલા માટે બનાવીએ છીએ કે જે ગામડા જે. તાલુકો જિલ્લો એને દેશનો વિકાસ કરે પરંતુ આજના સમયમાં એટલો વિકાસ. પણ થઈ જ નથી રહ્યો ગામડા વિસ્તારમાં અને શહેર વિસ્તારમાં થોડું. વિકાસ થ રહ્યો છે, પરંતુ મિત્રો ગામડા વિસ્તારમાં પણ થોડો વિકાસ થવો જોઈએ. તો મિત્રો તમે તમારી વાત મને ખૂબજ ખૂબજ ગમી ગઈ.